હા ભાઈ જય શ્રી કૃષ્ણ કેમ છે મજામાં હા
તમે કેમ છો
અમે મજામાં છે તમે બોલો
નવી મજામાં જ છું
હમ
અ આપ આપડે ખબર કે કોલેજ ગયા ત તો આપણને એમજી સર કઈ ધરમપુર પ્રવાસ લઈ જવાના કે કેમ્પમાં લઈ જવાના કઈ કેતા હતા તમને ખબર કે મેં તે દિવસે આવ્યો તો મારા ફ્રેન્ડને મને ફોન કરીને જણાવ્યું હતું
હા તેમાં એવું છે ને કે એ ત આપડે ધરમપુરમાં દસ દિવસ નો દસ દિવસ નો નથી સાત દિવસ ન તાલીમ તાલીમ કેમ્પ જેવો હશે એટલે આપડણે ત્યાં સાત દિવસ જવાનું છે ને આપડે તાલીમ લેવાની છે ને અ મતલબમાં કે આપડે તાલીમ આપડે સેવાજી કરવાની ને આપડણે તાલીમ શીખવાની મતલબ કે આપડણે સ્કીલ જેવી શીખવાની છે
હા ધરમપુરમાં એટલે આપણને તા રાજચંદ્ર હોસ્પિટલ છે તેમાં લઈ જશે.
ના ના આપડે પેલું રાજચંદ્ર તમે આશ્રમ સાંભળ્યું?
હ હ આશ્રમ સાંભળેલું છે ધરમપુર.
હમ હા તા આપણને લઈ જશેને સાત દિવસ આપડે તા રોકાવાનું છે ને. બધા ફાન્સ બધાં બો આવાના છે તો તમે આવાના છે.
હા હું પણ આવાનો જ છું.
આમનો નામ લખાવ્યું છે તમે? નામ લખાવ્યું છે.
હા મારા ફ્રેન્ડે મારું નામ નોંધાવ્યું હતું. એટલે એમજી સર કેટલા છોકરા જોઈએ એમને લેઈ જવા માટે તા?
એમને એકસો વીસ છોકરાઓ જોઈતા છે. તો એકસો વીસ છોકરાઓને લઈ જવાના છે.
આપણા ક્લાસમાંથી અ મારા ફ્રેન્ડ બી જાવાનો છે તમે બી તમે પણ જાવાના છો?
હા મેં ને મારો ફ્રેન્ડ બધાં ગ્રુપમાંના છે તે તે પણ જવાના છે એ કે એમ એ લોકો એમ કેય છે કે લાસ્ટ યર છે તો આપડે જઈને મેમરી બનાવીએ કઈ નવું શીખવાનું મળશે. સ અ સર બી કહે છે કે તાલીમ લેવાની છે આપડે. એટલે લાસ્ટ યર છે એટલે આપણે મેમરી યાદ બનાવીને આપણે જાવાનું એમ.
સાચી વાત છે. એટલે અમારો પણ ગ્રુપ જાવાનો છે તો આપણે સાથે મળીને જાશું તો મજા આવશે.
એક આપડો પ્રવાસ બી થેઈ જશે. ને આપણને તા તાલીમ જેવું કંઈ વિશે આપણને માહિતી આપશે તે પણ મળી જશે ને એમ કેય કે આ આપણને કઈ સર્ટિફિકેટ મળવાનું છે ની બધી જ જગ્યાએ વેલિડ છે એ ઓલ ઈન્ડિયામાં.
હા એ વાત તમારી સાચી છે કે સર્ટિફિકેટ બી મલવાનું છે ને એ સર્ટિફિકેટ એટલું કામનું છે કે તમે હવે કોલેજ પૂરી કરશો ને તમે સરકારી નોકરી કે ગવર્મેન્ટ નોકરી જોબ માટે અ અપ્લાય કરશો તો તમને એ સર્ટિફિકેટ બતાલાવશો ને તો તમે એક્ટિવિટી કે તાલીમ લીધી છે તે તે એટલે કે એ બો ઉપયોગી છે આપણને.
સાચી વાત કેમ કે આપણને જેટલું એટલે સર્ટિફિકેટ હોય ને એન્ડ આપડી સ્કીલ જેટલી આપણી સારી હોયને તેટલું આપણને સારું જોબ મળે ગવર્મેન્ટમાં. તમે હમણે બીકોમ કરો છોને?
હા બી કોમ કરીએ છીએ.
બીકોમ પછી પછી તમે શું કરો શો તમે એટલે શું કરશો?
પછી એમ કોમ કરવાનો વિચાર છે બે વર્ષ. અ ત્રણ વરષ કોલેજ કરીને બે વરહ એમ કોમ કરીને અવડે ભણવાનું છે તો ભ ભણી જ લઈ જશે એમ કરને.
સાચી વાત.
હજુ એટલે આના પછી પછી એટલે કંઈ તમારો ગોલ છે એમ. અગાડી એમ કોમ પછી?
હા એમ પણ પછી અમારે બેંકિંગ લાઈનમાં જવાનું ગોલ છે એ મારું ડ્રીમ છે. લે. અવ હું બેંકની એક્ઝામની તૈ તૈયારી સાથે સાથે કરીશ ને એમ કોમ પણ સાથે કરીશ.
હા મે બી એટલે મારું હમડ ટીવાય ચાલે જ છે હું પણ બીકોમ જ કરું છુ. ને મારો બી વિચાર છે કે મારું ટીવાય પટે ને તમે બી આ એસબીઆઈ પીઓની એક્ઝામ આવે ને તેમા એટલે એક્ઝામ આપીશ ને પછી અપ્લાય કરીશ ઇન્ટરવ્યુ વિશે
હ તમારી વાત સાચી છે એમાં એવું છેને, કે બેંકિંગ જોબમાં આપને સારું પડે છેને. બેન્કિંગ ની એક્ઝામની એક્ઝામ નું એવું છે કે એવું શોડ્યુલ છે, કે આપ પેલા અપ્રિલીમાં આવે છે, પછી મેન આવે છે, અનેને પછી ઇન્ટરવ્યુ તેમાં બી પ્રિલિમ્સ એક મહિના પછી પછ મેન્સ એક મહિના પછી દરી એક મહિના પછી એ બધું્ય શેડ્યુલ રજૂ કરીને આવે છે, નોટિફિકેશન બહાર આવે
હા એટલે જેમ જેમ આપડો રેન્ક વધશે તેમ તેમ આપડે ઉપર જઈશુ
હા એ
એટલે રેન્ક જોવામાં આવે હા, ને
હા બરાબર એ વાત તમારી સાચી છે રેન્ક જોવામાં આવેશે
હા બીજું પેલું ધરમપુર જઈશુ, તે એમાં એટલે એટલે કે કેટલા હમણેે ભેગા થઇ ગયા છોકરાઓ.
હ છોકરાઓ તમને હ પરફેક્ટ તો નહી કહી સબુ પરંતુ પચાસ એક છોકરાઓશે ને પચાસક છોકરી જોઈ છે, એટલે વીસેક વીસેક સ્ટુડન્ટ જેવા ઘટા છે.
હા ખબર કે હમણા આપડ કોલેજમાં જયારે હતા. અરે ખબર કે આપડે સાપુતારા ફરવા ગયા હતા પ્રવાસ મા
હા સાપતાર હા ફર્સ્ટ ઈયરમાં હતા, ત્યારે સાપુતારા ફરવાડ લઇ ગયા હતા પણ પરંતુ મેન મે ન આવીઈ શક્યા હતો.
હા મેં ગયો, હતો સાપુતારા બહ મજા આવી હતી.
બ મજા આ કે તું શું કરલ ત
હા એટલે એમ ખાલી એટલે આપણને ત એક ખબર એનએસએસમા એનએસએસ માંથી આપણને લઈ જાય કેમ્પ ત કેમ્પ લગાડે ત ર રહેવાનુ તો આપણને એટલે એના પ્રમાણ ન સર્ટિફિકેટ મળે એનએસએસ ના તરફથી
હા એનએસએસ ના તરફથી સર્ટિફિકેટ મળે છે હા બરાબર
આજે તો હુ કોલેજ ગયો, હતો ત્યારે લેક્ચર ભરવાનો જરા કંટાળા આવ્યા હતા તો તિથલ ફરવા ગયો હતો.
હા બરાબર એ વાત સાચી છે, તમારી ભણતરની સાથે સાથે ફરવાનું બી રાખવા પડે છે.
હા જરાક ફરવા પડેમ માઈન્ડ જરાક ફ્રેશ થ તેના માટે મેં ફરવા ગયો હતો.
અમે સ્કૂલ માંથી પ્રવાસ ગયેલા છુ.
હા સ્કૂલ માંથી મેં પ્રવાસ ગયેલો ને
હ કયા સ્થળે ગયેલા
હ ગિરનાથ અને સોમનાથ ને જુના જુનાગઢ પણ ગયો હતો. મે અમને છે ને છેલ્લે અહિયાં ખબર કે આપડા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જયારે એટલે એનું જયારે પેલું આ બન્યુ હતુ, ને એનુ જયારે પેલું ખુલવાનું હતું ને ત્યારે અમને તા પણ લઈ ગયા હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને અમદાવાદમાં ત પ સાયન્સ સિટી બી છે ત્યાં પણ ગયા હતા અમે હા જયારે મેં હું બારમામાં હતો ત્યારે એટલે છેલ્લે છેલ્લે. એકદમ અમને ત ફરાવા લઇ ગયા તમે બારમાં ત્યારે પ્રવાસ ગયા હતા.
હા મે મારા ફ્રેન્ડ સાથે ગયા હતા મેં પાવાગઢ ગયેલા હતા ત્યા ડુંગર બહુ જ ઊંછો હતો ત્યાં અમે ચડતા ચડતા ચડતા. તડકા તાપમાં ચડેલા હતા સર સાથે પણ બહુ મજા આવી હતી અમે ખુબ જ ઈન્જોય કર્યું હતું.
હા પાવા અમને એટલે પાવડગઢ પાવાગઢ બી લઈ ગયા હતા પણ અમે જરાક અગાડી ગેલા જયારે હું દસમામાં હતો ત્યારે આઈથીંક.
હા. આગળ બે એક સારીસ સારી પ્લેસ છે પછી. અમે તા. વડોદરા કે ઈ બાજુ એ બાજુ બી ગયા હતા.
હા.
અમને પ્રવાસમાં એટલે એક બીજી અમે જેરે અગિયારમાં હતાત અમને ઘે. ગેટ ઓફ ઇન્ડિયા એન હાજીઅલી પછી એવી એટલે મુંબઈને એક સ્થળે લઈ ગયા હતા. મહાલક્ષ્મી, સિદ્ધિ વિનાયક
બરાબર સિદ્ધિ વિનાયકમાં સારું છે ગણપતી બાપ્પાનુ મંદિર છેને.. તેમાં ખુબ જ દર્શન કરવાનું મજા આવે છે.
હા. સિદ્ધિ વિનાયક એટલે તાં જાય તો શકુન જેવું મળે.
હા એ આપડા અ ગોડનું એક. પ્લેસ છે એટલે. ખુબ જ પ્રખ્યાત સ્થળ એટલે તાં બધા જ આવે છે દર્શન માટે.
હા. એમ. બીજું તો અમે અહીયાં સુરતમાં બી સાયન્સસિટી છે તમને ખબર છે તાં પણ ગ્યો હતો.
હા. નાઈ. મેં ગયો નથી એટલે મને એટલો બધો આઈડિયા નથી.
હા એટલે ઝુ જેવું જ હતું. તાં અંદર પેંગ્વીન, ડોલ્ફિનએ બધી હતી બી અંદર ગેંડા. હિપ્પોપોટેમસ એટલે
હા તો તો મજા આઈ ગઈ હશે જોવામાં.
હા. મજા આવી ગઈ હતી એટલે વાઘને સિહ હત. કેમ કે જરાક પ્રાણી જરાક આમ જંગલી જેવા હોય એટલે હું તાં બીક લાગે કોઈને બી.
બાકી નોર્મલ હાતી ઘોળા એવા હતા અંદર. એટલે પેલ્લા સિહ હાતી હતા કેમ કે ધીમે ધીમે એ પ્રજાતિ ઓછી થઈ ચાયલી એટલે.. શું એને જંગલમાં છોડવા પડે.
ના બરચા ગયા આ આલનો આધુનિક યુગ એવો સેને કે... પેહેલાના પ્રાણીઓ હવે લુપ થતા જાય છેને આ બધા. આ મનુષ્ય આપણા જેવા હોય છે તે ભયના કારણે બધા તે પ્રાણીને મારી નાખે છે. એટલા આ આધુનિક યુગમાં અ. પ્રાચીન પ્રાચીન પ્રાણીઓ લુપ થતાંથા જાય છે.
હા. બધા પ્રાણી એટલે હમણે હું. કે ઇલેક્ટ્રિક એટલું વધી ગેલું છે પક્ષી પક્ષીને નુકસાન બો પોહોંચે છે એમ. નેટવર્ક થવાથી હાઈસ્પીડ ફાઈજી અમણાં લોન્જ થીયું છે, તેના માટે બધા પક્ષીઓને બો નુકસાન થાય છે.
એ વાત અમે સાચી કિધી છે, કે આજનું નેટવર્ક એરિયા એટલું સ્ટ્રોંગ બન્યું છે, કે પક્ષી માટે હાનિકારક બની ગયુ છે.
રાબોટ ફિલ્મ ટૂ જોયુ રોબોટ ટુ જોયુ હતુને
હા રોબોટ ટુ જોયું હ તે જ આજે
ફિલ્મ હતું.
હ તે બો ખતરનાક ફિલ્મ હતું તે જ આજનું આધુનિક યુ યુગ બની ગયું છે.
હા.